હા, આવે છે, મજામાં તમે?
બસ હું બી મજામાં હતી.
અચ્છા, કઈ નઈ જ સુવાની તૈયારી.
અચ્છા, અચ્છા, સારું તો શું? આજે તમે ફ્રી હતા હમણાં?
હા, બોલો?
તો તમારી જોડે એક વિષય ઉપર મને વાતચીત કરવી હતી.
હા, બોલો.
તમે એમ ઓનલાઈન શોપિંગ નું વિચારી શકો? કે, ઓફલાઈન તમને કેયું ગમે વધારે?
એમ તો જોવા જઈએ તો, ઓનલાઈન શોપિંગ પિંગ તો વધારે બેટર છે.
અચ્છા, અચ્છા, તો તમારા માટે ઓનલાઈન શોપિંગ તમારા માટે સારું કેહેવાય છે, એવું ને.
હા, મારે તો એવું લાગ્યું કે, ઓનલાઈન શોપિંગ સારી.
અચ્છા, અચ્છા. મારા મતે તો આમ જોવા જઉં તો, આપને કોઈ મોંઘી વસ્તુ કે ખરીદવી હોય. તો આપે ઓફલાઈન શોપિંગ કરી તો, એ સારું રે, જેમ કે કોઈક ઇલેક્ટ્રિસિટીની વસ્તુ. તું છે કે પછી કોઈ આમ મોબાઈલ કે એવું હોય તો એ આપડે ઓફલાઈન લઈ તો સારું કેવાય
હા એ તો તમારી વાત સાચ છે પણ એવી મોઘી વસ્તુ આપડે ઓનલાઈન જોવા જઈએ તો આપણે સસ તા ભાવમાં પણ ક્યારેક મળી જાય ઓફર માંક્યો હોય તો
હા સસ્તા ભાવ માં મળે તમારી વાત સાચી પણ એમાં તો કેવું હોય કે આપને સર્વિસ ને ઈ ટાઈમ ટુ ટાઈમ ના મળે અને ક્યાંક કોક વાર ફોન કે એવી વસ્તુ છે કે એ બગડતી બી હોય છે અને એ બગડી જાય તો આપને પછી કો આપને કોને રી ટન કરવાનું આમ તો મોબાઈલ વાળા દુકાન થી લીધું હોય તો આપે એ લોકોને બતાવી શ કિએ કે નઈ આમ બગડય્યું છે
એ તો તમારી વાત સાચી પણ આપણને જયારે ઓનલાઈન ઓફલાઈન શોપિંગ કરવા જઈએ ને આપને કોઈ બીજા માટે બી કપડા લેવા હોય તો આપણે ના લઈ શકીએ જે કે આપડે ઓનલાઈન શોપિંગ કરીને આપડે કોઈને બીજા માટે કપ પડા લેવા છે તો આપડે લઈ શકીએ અગર એને ના ગમે તો આપડે રી ટન બી કરી શકે પણ એ ઓફલાઈનમાં તો ના થાય
હા ઓફલાઈનમાં જો આપડા કોઈ એ જાણીતા દુકાનદાર માંથી આપડે હંમેશા લેતા હોય તો એ લોકોને આપે કહી શકીએ કે અમે ઘરે જઈને જોઈને તમને આપી જશુ તો એ લોક તો હા પાડી દે છે બાકી તો કેવું ઓનલાઈનમાં ક્યારે કાપડ ને ને ખબર નથી પડતી ભલે એ સસ્તું વધારે પડે છે આપે ઓનલાઈન મંગાવી છે તો
હા ને આપને ઓનલાઈનમાં જોવા જઈએ તો કેટલી બધી સારી સારી વસ્તુ એસ્ટેટી માં જોવા મળે કેટલી તો વેરાયટી હોય પડે આપડે ઓફલાઈન જોવા જઈએ તો આપડે બો લિમિટ માં મળે ને આમને તો કેટલું બધું ઘુમવું પણ પડે આમ આપે ઘર બેઠા તો કેટલી બધી નવી નવી વસ તો પણ જોઈ શકી લઈ શકી ને ના ગમે તને રિટર્ન પણ કરી શકીએ
હા એ તો તમારી વાત સાચી છે કે આમાં તો ઘર બેઠા આપે કરી શકીએ છે
એ તો વાત તમારી સાચી છે કે ઘર બેઠા આપે કરી શકીએ છીએ
હા એટલે
બાકી તો બીજું તો એવું હોય કે ઓનલાઈનમાં તો શું ઘણા બધા કુપન કોડ ને હોય તો એનાથી આપને કેટલું બધું સસ્તું પડે ને આ પડે ઘર બેઠા કરીએ એનાથી આપડો સમય નો બચાવ થાય છે
હા પણ આ જો જઈએ તો ઓનલાઈનમાં પણ ફ્રોડ આજકાલ બહુ જ વધી રહ્યા છે આપને બહુ ચેતવણી થી બધું કરવું પડે છે કેમ કે આજકાલ તો પૈસા તો બધા માટે તો કેટલા મહત્વ છે
હા એ તો તમારી વાત સાચી કક છે કે આજકાલ ફ્રોડ ને એવું બધું તો ઘણું ચાલી રહ્યું છે તો આપણે એનાથી ચેતવવું જોઈએ કેમકે ઘણા બધા ફ્રોડ એવા હોય છે કે જે આપને કેશે કેટલું સસ્તા ભાવમાં મળે છે દુકાન કરતા સસ્તામાં છે ને આપે એને ઓર્ડર કરી છે અને પાછા આપે ઓનલાઈન પેમેન્ટ કરી છી તો તેથી એ લોકો આપડો ખા તુબી ખાલી કરી શકે છે
હા એજ ને એ બાબતે તો આપને બઉ ચેતવણી રાખવી જોઈએ કેમ કે આપડે ક્યારેક ક્યારેક ઈન્સ ટાગ્રામમાં પણ જોઈએ કે આપને આ ગમે છે કપડું ને આપડે એના માટે ઓર્ડર કરીએ તો આપડે રિસીવ કરી લઈએ ને કેશ ઓન ડિલિવરી રાખી હોય તો પણ આપડે આવું પાર્સલ ઓપન કરી તો માહિતી તો કેટલા બધા અચૂ્ા નીકળે
હા એ તો તમારી વાત સાચી છે કે જયારે પાર્સલ ઓપન કરી છે, તો જુથ્થા અને એવુ બધુ નીકળે છે. બાકી તો હવે આપે એના મચેતા હોય તો જ સારુ રે
હા એ તો તમારી વાત સાચી કેમ કે એ મારી સાથે એક થઈ ચુક્યુ છે. ને અમુક વસ્તુ તો એટલી સારી આવે કે આપડે કઈ ના શકીએ આપને ઓફલાઈનમાં તો મળે જ નહી
હા એ તો છેકે, ઓફલાઈન માપ ને ઘણા બધા પીસને ના બતાવતા હોય દુકાનદારો બધ ઓનલાઈન માં આપણે જોવા જઈએ. તો સમજ લોને ત્રણ હજાર પાંત્રીસો એટલા બધા આપને વેરાયટી જો આ મળે તો ઈ સારુ કેહેવાય
હા, એજ ને ને આપને ઓનલાઈનમા તો ગમે ત્યારે ગમે ઈને ગમે ત્યાંથી આપને જ્યાં મજા આવે ત્યા જ્યા મજા આવે ઈ અને જેમ મજામાં એમ આપડે લઈ શકીએ આપડણે આમ દુકાનમાં જઈએ ને ઘણુ ખાવી તુ એમ એ લોકો ન મૂડ ઉડી જાય ને એને એમ ક આ કઈ લેશે ન તો એમ કરીને આપને બતાવે પણ નહી
હા એ બી તમારી વાત સાચી છે, આપને ઓફલાઈનમાં દુકાનદાર ને એવું લાગે કે નહી આપને ઓળખેી તો આપણે આવું ના કરી શકીએ બાકી ઓનલાઈનમાં આપને એવું કઈ હોય, નહી તો આપને મજા આવે એટલું આપણે જોઈ, શકીએ મંગાવી શકીએ અને પાછું આપણે એને પાછું બી મોકલાવી શકે જો આપને ના ગમતુ હોય, કે એવું હોય તો
હા એક વાત એ બી સાચુ છેકે, આપને કોઈ વસ્તુ અમુક દુકાનદાર રિટર્ન પણ કરતા હોય ને અમુક એક્સચેન્જ કરે
હા આપણે ક્યારેક એવો સંજોગો આવે કે એમરજન્સીમા આપણે વસ્તુઓ જોતી હોય. તો એ આપડે દુકાન મથી જઈને, લઈ તો વધારે સારુ રહે કેમ કે આપડે ત્યાં જઈને જેમ કે કપડા જોઈ, લઈ તો ટ્રાય કરીને લઈ કે આપડામાં કેવા શૂટ થાય છેકે, શોભે છે, તો એ સારુ ર
હા એજ ને ને અગર એ જ વસ્તુ આપણે ઓનલાઈનમા જોવા જઈએ, તો આપણે ત્યાર ને ત્યારે જોઈતી હોયત ત્યારને ત્યારે ના માલે એની ડિલવરી પણ થોડાક દિવસ પછી મળીને આમ આપડણે ઓફલાઈનમા લેવા જઈએ, તો આપણે ત્યાર ને ત્યા મળી જાય બસ
હા એ તો તમારી વાત સાચી છે, કે ઓનલાઈન ની ડિલિવરી થોડાક દિવસ રહીને મળે છે, પણ હવે તો કેવું કે નવુ નવુ ટેક્ ટેકનોલોજી આવી રહી છે. તો તેથી ઓનલાઈન ની બી આપને જલ્દી મળી જાય છે, ડિલવરી
હા, પણ આપડણે જયારે ઓર્ડર કરી ત્યાર ને ત્યાર તો ના જ મળ ને આમ આપણે ઈમરજન્સી માં જોય. તુ તો આપણે ઓનલાઈન તો શોપિંગ કામ ના આવે પરતુ આપણે ઓફલાઈન કામ આવી શકે છે. કેમ કે આપડે દુકાનમા જઈ ને એક્સપ્લેન કરી કે અમને આ જોઈએ છે તો ઈ એના મતલબ ઉજબ આપણે બતાડે ને આપડણે આપણાજબ આપડે જોઈએ. આપણે શુ ગમે છે, શુ ને અગર આપડણે એના રેગ્યુલર કસ્ટમર હશુ તો એ એમ કહી શકે છેકે, હા અમને તમારી ચોઈસ ખબર છે એને
હા એ તો તમારી વાત સાચી છે બાકી તો કેવુ કે હવે તો બ્લિન્કીિટ કે ઝેપ્ટો કે આવી ગયુ છે, તો તેથી રાસણ છેકે, જે શાક બાજી છે ફળ છે. એ બી ઘર બેઠા લોકો મગાવ શકે છેજે, કામમા હોય તો આપને જવાનું ના હોય. બારે કે વરસાદ સાજ કે હોય તો ના જઈ શકીએ. આપણે બારે તો ઘર બેઠા બી પાંચ દસ મિનિટમાં આવી જાય છે. તો કેટલું સર સરસ કેવાય?
હા, એ તો તમારી વાત સાચી. આપણે ક્યારેક કઈક બી વસ્તુ જોઈતી હોય. તો ઈમરજન્સીમાં તો આપણે એના માટે લઈ શકીએ. હવે, આ ઝપ્ટોનને બ્લિન્કીટમાં તો કેટલી બધી વસ્તુ મળે છે. આઈસક્રીમ છે, લિપબામ છે, ફેસ વોશ છે.
હા, એ તો તમારી વાત સાચી છે કે, એ ટુ ઝેડ આપને બધું લેપટોપ લિન્કેટથી મળી શકે છે. એમ પણ એનામાં બી કોઈ કોઈ કપડાં બી મળે છે, પણ જે આપને જોઈતા હોય એવા ના મળે, પણ બહુ ઓછી અ અમાઉન્ટમાં મળે છે, કપડાં અને બધું પણ શું છે? કે જે શાકભાજી-ફળો છે, એ આપે બ્લન્કેટ કે કરીએ, એના કરતા જે આપે. બજાર માં જઈને લઈ તો, એ તાજું બી હોય ને, આપડે જોઈને લઈ તો સારું હોય આમાં. તો હવે ખરાબ આવે તો, આપે કોને કેવા જવાનું પછી.
એ તો વાત તમારી સાચી.
હા, બાકી તો. આમ ઓનલાઈન ને ઓફલાઈનમાં તો જાજ. કોઈક તો નુકસાન બી હોય ઓનલાઈન માં ને, કોઈક વાર તો ઓફલાઈન માં બી નુકસાન હોય છે.
હા, એમ તો બે સરખા જ છે, ક્યારે કેમ કે આપણે ક્યારેક કેની જરૂર પડી શકે છે, એ તો આપડના. થઈ શકી.
હા, એ તો છે, બાકી તો તમે કઈ કઈ એપ્લિકેશન વાપરો છો? ઓનલાઈન શોપિંગ માટે.
એમ તો મીશો છે, મિંત્રા છે, બ્લિન્કીટ છે, ઝેપ્ટો છે, એમ તો ઘણો બધો યુઝ કરું છું, પણ હું રેગ્યુલર ઓર્ડર તો નથી કરતી.
અચ્છા, અચ્છા, તો હું તો રેગ્યુલર માટે તો નહીં, પણ ઓમ તો ઓર્ડર કરું તો, મિંત્રામાં કરું, કેમ કે એમાં સારી ક્વોલિટી આવે. ભલે થોડા રૂપિયા બી વધારે હોય છે, પણ ક્વોલિટી વાઈઝ ને એટલું સારું હોય છે, મન નું.
હા, આપડે ક્યારેક એ પણ. ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કરતા હોય તો, ફ્રી ડિલિવરી હોય, અને એના ઉપર એ કપડા. ઉપર કે, કોઈ બી વસ્તુ પર આપને લો પ્રાઇસ આપતા હોય. એ ઓનલાઈન શોપિંગની એક બેનિફિટ છે.
હા, એ તો તમારી વાત સાચી છે કે, એ એની ફાયદાકારક છે કે, એ લોકો ડિસ્કાઉન્ટ ને આપતા હોય. પણ કેવું કે, જેનો ફાયદો હોય, એનું નુકસાન બી હોય જ છે, એટલું જ. એટલે ઓનલાઈન નો એટલો જ ફાયદો છે ને, ઓફલાઈન નો ભી ફાયદો છે જ ને, એ લોકો ન નુકસાન ભી છે જ.
હા, એ જ નહી, એટલે આપણા માટે તો બે જરૂરી જ છે, અગર કોઈ બે મ કો એક વસ્તુ. તો પણ ના હોય. એ પણ ના ચાલે, કેમ કે ઓનલાઈન ના હોય, તો આ ઓફલાઈનમાં બધા જાય ને, ઓફલાઈન ના હોય. તો બધા ઓનલાઈન મજા.
હવે તો કેવું જયારથી ઓનલાઈન આવી ગયું છે, ત્યારેથી દુકાનદારો ને થોડો. નુકસાન ભી થઈ રહ્યું છે, કેમકે લોકો ઓનલાઈનને વધારે મગાવેય છે. વસ્તુ કેમ કે સસ્તી પડે છે, બજાર ના ભાવ કરતા.
એ તો તો મારી વાત સાચી, પણ એક મત મુજબ આપડે જોવા જઈએ તો, એ આપણા માટે પ્રોફ તો પણ છે, કેમ કે જેના પાસે કોઈ કામ નતું, એમને કામ મળી ગયું.
હા, એ તો છે કે, તમારી વાત કે જેના પાસે કામ હતું, એને કામમાં લઈ ગયું. બાકી તો કેવું કે, હવે આપણે ચેતવીને રહીને, ઓનલાઈન માં યુઝ કરી. તો એ આપણા માટે સારું જ છે, કોઈ આપણે ઘર ઘર વખરી હોય, જેમ કે પ્લાસ્ટિક કે એવું કોઈ તો એ બજાર કરતા બહુ જ સસ્તા ભાવમાં અને સારી એવી મલી જાય છે આપને
હા એ તો છે આપણે એ બધું તો સારી રીતે પણ કોસ્ટ એટલું કોસ્ટ હાઈ ના હોય ને આપણા રીઝનેબલ ભાવમાં તો આવી જ જાય છે.
હા ઠીક છેલો તમારા જોડે મને આ ટોપિકમાંને વાત કરવાની ખુબ મજા આવી અને આવું તો ટોપિક છોકરીઓને તો કેટલો મજા આવે ઓનલાઈન ને ઓફલાઈન શોપિંગ ને એવું બધું હોય તો સારું રહ્યું
હા હા મને પણ
હા તો ચલો પછી આપે વાત કરીએ આ ટોપિકો હજી વિષયો ઉપ ઘણી બધી વાતચીત થઈ શકે એવું છે.
હા હા
ઠીક છે બાય
બાય